હા અવાજ હલો અવાજ આવે છે?
આવ આ હા આવે છે આવે છે મારી આવે છે આવે છે તમન તમને અવાજ
હા આવે છે આવે બરાબર છે.
શું કરો છો?
બસ જો અત્યારે મજા જેવું છે થોડાક મોડા મોડા કંઈ બીજું કાંઈ અ તુ નઈ કામ એટલે તમે શું કરો છો?
બસ હાલ જ ઉઠી છું.
હા.
હં ફોન જોતી અતી હાલ જ ઉઠી અતી.
તે બરાબર છે બસ મારે એવું જ છે કે જે બધ નાસ્તો વાસ્તો કરીન આવીએ
આચ્છા આજે તો રજા હશે.
હમ્મ રજા આજે એમ શરૂું હોય પણ આજે કઈ કામ નથી આવું છે બિઝનેસ પર બાકી તો નઇતર જાવું પડે.
અચ્છા હા અમારું પણ આ જ છે. એક રવિવાર મળે એમાં એમાં જ રજા હોય છે નક તો છ છ દાળા તો બસ સ્કૂલ જાઓ જાઓ કરો.
હા.
નાસ્તો કરી લીધો.
હ ઓ કરી લીધો.
હ અચ્છા. આયો છે ક્યારે પા પાલનપુરમાં ફરવા
ના પાલનપુરમાં ફરવા નઈ પણ એક વાર રાજસ્થાન ત્યારે એક વાર જમવા રોકાણા તા કનૈયા કે કઈક હોટલનું નામ જ્યાં ઉપર જ છે.
અચ્છા રાજસ્થાન ગયા છે
હમ્મ અને ત્યારે વચ્ચે રસ્તા પાલનપુર આવે કી ની હાઈવે ઉપર એક હોટલ તયારે રો રોકાનાતા તા જમવા માટે એ રીતે
અચ્છા મારે તમે આબુ હાઈવે ગયા હશે કેમ કે આબુ બાળમાં હા બાળમાં પર આબુરોટ અગર આયા હશે ને તે એટલે મતલબ આબુરોટ ના પહેલા પાલનપુર આવે છે.
સમજી ના તો પાલનપુર ની વચ્ચે જે હાઈવે જાય છે ને તમારે પાલનપુર થ્રી
પાલનપુર
પાલનપુર માંથી જે એક હાઈવે નીકળે છે કે નય
હા
રીતે
આબુ હાઈવે નેકળશે કેમ કે તમે રાજસ્થાન ગયા છો ને બારમેર તો આબુ હાઈવે જ નીકળશે આબુંરોટ થઈને તમે ગયા છો હ આ હે ફરવાનો શોખ છે તમને
હમ્મ તમે આવ્યા છો એક વાર આ બાજુ ભાવનગર બાજુ
ના ભાવનગર હું આય તો નથી પર ખબર છે હા ભાવનગર કેમ કે મુ ગઈ છું ને ફરવા તો મે હું ત ના મહારાષ્ટ્ર ગઈ છું ફરવા પછી એને સાયન્સ સિટી ગઈ છુંઅ સ્ટેચ્યુ ઓફ યુનિટી હે ના
હા
પેલે પણ ગઈ છું. અને પ હું તો અધિકતર રાજસ્થાન બાજુ જ ફરું છું. હરિદ્વાર હરિદ્વાર આ બધું મતલબ ઘૂમી લીધું છે અજમેર
બરાબર
હમ્મ
મેં તો બસ સ્ટાર તો આજુબાજુ જે સીટી બધું છે એવ ધીમે સોમનાથ છે જુનાગઢ છે
હ
ગીરનાર છે. પછી બેઈ જગ્યા વલસાડ એ બધું
અચ્છ અચ્છા અચ્છા
રાજસ્થાન માં એક બે જગ્યા છે પછી આબુંની તો જસ્ટ પેલા હોય
જયપુર
કચ્છમાં કચ્છમાં ફરેલા છે.
કચ્છમાં આયા છો સારું કહેવાય અંબાજી પછી
હા અંબાજી પણ આવેલો અંબાજી પ્રવાસમાંથી એક વાર આવ્યો તો સ્કૂલના પ્રવાસમાં
અચ્છા અચ્છા સારું છે ને અંબાજી પણ
હમ્મ અંબાજી પણ એક નંબર-
હમ્મ અંબાજીમાં મંદિર પણ છે હા આવે છે આવે આવે છે.
એક એક જ મિનિટ તમે કન્ટિન્યુ વાત રાખજો એક જ
ગબ્બર
બોલો તો એમાં હા બોલો-
ગબ્બર પણ છે અંબાજી-